હેલો.
જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણે ઘણી વિશે વાત કરીશું.
આજે આપ જીવનશૈલી જેવા મહત્ત્વપૂર્ણ વિષય માટે વાત કરીએ.
ખૂબ સરસ વિષય છે અમ. જીવનશૈલી એટલે આ જીવનશૈલી એટલે માનસ કેવી રીતે પોતે તાનુ જીવન જીવી છે આપણી આતો વિચારો વ્યવહાર ખાનપાન રહેન સહેન સમયનો ઉપયોગ અને બીજાઓ સાથે સાથેનો વ્યવહાર આ બ વધુ મળીને આપણી જીવનશૈલી બને છે. સારી જીવનશૈલી માણસને સ્વસ્થ સફળ અને આનંદી બનાવે છે જો વ્યક્તિ સમય પર ઉઠે છે નિયમિત વ્યાયામ કરે છે. પૌષ્ટિક ભોજન લે છે સ્વચ્છતા રાખે છે અને સકારાત્મક વિચારો રાખે એતો જીવનમાં આગળ વધે છે આજના સમયમાં ટેકનોલોજી આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે પણ મોબાઈલ ટીવી અને સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ આપણી જીવનશૈલીને અસર કરે છે. આજથી આપણે સમયો નો યોગ્ય ઉપયોગ કરવો. જોઈએ અને પરિવાર સાથે પણ સમય પર પસાર કરવો જોઈએ. સારી જીવન શેલ્લા શ શૈલીમાં સાચું બોલવું મોટો નો આદર કરે. નો નાનાઓને પ્રેમ આપવું પર્યાવરણની રક્ષા કરવાની ભાવના રાખવાની. અને સમાજ માટે ઉપયોગી બનનું
એકદમ સાચું કયું તમે. પૈસાથી સૂખની વસ્તુ ખરીદી શકાય. પણ સારું વ્યવસ્થા સ્વાસ્થ્ય અને સારું ચરિત્ર ખરીદવું નથી. આ એના માટે સારી જીવનશૈલી અપનાવની જરૂરી છે. આપણે આજે સંકલ્પ કરીએ. કે નિયત જીવન શું સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીશું. સમય નો સદુપયોગ કરવાનું સમય નો સદ ઉપયોગ કરવાનું. અને જીવનનો જીવનનું સ્વાસ્થ્ય ધ્યાન રાખવાનો. સમયનો સદુપયોગ કરવાનું. અને આદર્શ જીવન શૈલી આપના આપણા પરિવાર સમાજ સેવા અને દેશનું નામ રોશન કરીએ.
એ એકદમ સાચું જોઈએ. અહ જીવનશૈલી ફક્ત આપણે શરીરને જ નહીં. આપણા મન અને વિચારોને પણ અસર કરે છે. જે માનસ હંમેશાં સકારાત્મક વિચાર કરે છે. તે કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત હારતો નથી. જીવનમાં સફળતા મેળવા માટે આત્મવિશ્વાસ મહેનત અને અનુશાસન બહુ જરૂરી છે. આપણા ઋષિમુનિઓ સરલ અને સાદા જીવન જીવના સંદેશ આપ્યો છે. સાદું જીવન ઉચ્ચ વિચાર એ આજે પણ એટલું જ મહત્વનું છે. સાદા જીવન એની કા ખર્ચ ઓછો થાય. જે મન શાંત રહે પરિવાર માં પ્રેમ વધે છે.
એકદમ સાચું કીયુ આજના યુગમાં નું ફાસ્ટ ફૂડ કરતા ઘણું પૌષ્ટિક ભોજન વધારે લેવું જોઈએ. રોજ થોડો સમય યોગ પ્રાણાયામ અને વ્યાયામ માટે ફોલવો જોઈએ આથી. શરીર તંદુરસ્ત રહે છે. અને મન પ્રસન્ન રહે છે. જીવન શૈલીમાં સમયનું વ્યવસ્થા પણ ખૂબ મહત્ત્વ છે. જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે. જે જીવનનો જે જીવનનો ઘણી ઊંચાઈ તક હાસિલ કરે છે. આજ કરવાનું કામ કાલે નહીં. આ સિદ્ધાંત આપણે હંમેશા યાદ રાખવાનું. હું એટલું જ કહીશું. કે સારી જીવનશૈલી સફળ જીવન ચાાવી છે. જો આપણે સારા જ વિચાર સારા સંસ્કાર અને સારા વ્યવહાર સાથે જીવંત જીવવું અને આપનું જીવન સુખી સ્વસ્થ અને સફળ બનાવવું જોઈએ.
એકદમ સાચું થયું. જીવનશૈલી એક હવી જોઈએ જો ફક્ત આપણે જો નહીં પણ સમાજને પણ પ્રેરણા આપે. આપણા રોજિંદા જીવનમાં નાની-નાની સારી આ તો મોટા પરિવર્તન લાવી શકે. સવારે વેલે ઉઠવું ભગવાન નું સ્મરણ કરવું માતા પિતા નુ આશીર્વાદ લેવો સ્વચ્છ રહેવું. અને દરરોજ નવ શીખવાની આદત આપણા વ્યક્તિને મજબૂત બનાવે છે. આજે પર્યાવરણની રક્ષા પણ સારી જીવનશૈલીના એક ભાગમાં બની ગઈ છે. વૃક્ષારોપણ કરવો, પાણી નો બગાડ નીકળવો, પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. અને આસપાસની સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે. આ બધી આદતો તો જમ સમ જવાબદાર નાગરિકની ઓલખ છે જીવનમાં સંબંધો ન મહત્વ આપણું પણ જરૂરી છે. પરિવાર સાથે સમય પ્રસાર કરવું મિત્રો સાથે પ્રેમથી રહવું વડીલોની સેવા કરવી અને જરૂરતમંદની મદદ કરવી આ બધા ગુણ જીવને સુંદર બનાવે છે.
એકદમ સાચું ક્યું આપળે જીવનશૈલી અપનાવી જોઈએ કે જેમાંથી આપણે શારીરિક માનસિક અને સામાજિક અને ધા આત
આધ્યાત્મિક રિશ્તે મજબૂત બને સ્વસ્થ શરીર શાશ શાંત મન અને સારા વિચાર આ સાચા સુખ નું આધાર છે.
એકદમ સાચું બેન, અ મારે અવાજ આવતી?
હા હા બેન આવે છે.
જીવન એ ભગવાની અ તરફી મ મલેલી અમૂલ્ય ભેટ છે આ જીવને સુંદર સફળ અને અર્થપૂર્ણ બનાવે શકે એમ ઓર અને અ જબાનવાની જવાબદારી આપણી છે આપણી જીવનશૈલી જેના નક્ કી કરે છે કે આપણે ભવિષ્યમાં કેવા માનસ બનીશું એક સાદી જીવનશૈલી આપણે મૈહેનતી ઈમાનદાર અનુશાસિત અને દયાલુ બનાવે છે છા ગુણો ફક્ત વ્યક્તિ જન જીવન નહીં પણ પૂરા પરિવારને સમજ સમાજને ઉલાવો આપે છે જે વ્યક્તિ પોતાના જીવનમાં સારા સંસ્કાર અને સારા વ્યવહાર અપનાવે છે હંમેશા સમાન મેલવે છે આ દુનિયા ઝડપથી બદલાઈ રય છે નવી ટેકનોલો જે નવી જીવન પદ્ધતિઓને ને નવી ચુનોતીઓ આપણા આપ સામે છે પણ આપણે આધુનિકતા સાથે આપણા સંસ્કાર સંસ્ક્રિતિ અને માનવતા ક્યારેક ની ભૂલવો જોઈએ. પ્રગતિ એ સાચી હે જેવા મૂલ્ય અને નૈતિકતા જલવાય.
એકદમ સાચું ક્યુ રોજ એક નાની સારી આદત અપનાવી સમય પર ઉટુ સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો પુસ્તક વાંચો માતાનું પિતાઓ આદર કરવું શિક્ષકોને માન આપું અને સમાજની સેવા માટે હંમેશા તૈયાર રહો આ નાના પ્રયાસો તમારું જીવન સાધારણ બનાવી શકે અને સારી જીવનશૈલી સારું સ્વાસ્થ્ય આપે સારા સંસ્કાર સારું વ્યક્તિત્વ આપે અને સારું વ્યક્તિત્વ સફલ બનાવે અને હ જીવન આપે અને આપણે બધા મલીને આદશ જીવન શૈલી અપનાવો સંકલ્પ કરીએ આ સ્વસ્થ સુખી અને સમૃદ્ધિ સમાનું નિર્માણ કરવી.
એ એકદમ સાચી વાત કી આપ પરી વાત ઘણી ચોક્કસ લાગી જીવનશૈલી કોઈ એક દિવસામાં બદલતી નથી તો રોજિંદા જીવનની નાની નાની આધુનીક ધીરે ધીરે તૈયાર થાય છે જો આપણે દરરોજ એક સિર્ફ એક સારું કામ કરવાનો નિશ્ચય કરે તો થોડો સમય પછી આપણા જીવનમાં મોટું પરિવર્તન જરૂર જોવા મલશે. યુવાનો દેશનું ભવિષ્ય છે એટલે તેમની જીવન શૈલી એ હોવી જોઈએ જેમાં અનુશાસન મહેનત સમયપલન સચ્ચાઈ અને દેશ પ્રેમ નો સમાવેશ કોઈ ફક સફળતા મેળવી જે જબ મહત્વતી નથી પણ સફળતા સાથે સારું ચરિત્ર જાણલું એ પણ એટલે જરૂરી છે આજે આપણે સ્વાસ્થ્ય કરતા પરોપકારને વધારે મહત્વ તો આપવું જોઈએ. ગરીબ વૃદ્ધ બીમાર જરૂરતમંદ લોકોની મદદ કરવાથી આ જીવનમાં સાચો આનંદ મલે છે. માનવ સેવા એ છે કે ઈ સાચી જીવન શૈલાની પહચાન છે.
એકદમ સાચું ક્યું તમે. આપણા મહાન પુરુષો એ પણ સાદા જીવન ઉચ્ચ વિચાર અને નિષ્કામ સેવાઓ માર્ગ બતાવે છે. જો આપણે તેમના આદર્શોને જીવનમાં ઉતારસ ત ઉતારીશું તો આપણે ફત સફળ નથી. પણ એ આદર્શ નાગરિક પણ બની શકીએ. હું બધાને વિનંતી કરું છું કે સ્વસ્થ શરીર સ્વસ્થ વિચાર સ્વસ્થ મધુરવાણી અને સારા સંસ્કાર અને સચ્ચા કર્મ સાથે જીવન જીવો આવી જીવનશૈલી જે આપણે સુખ શાંતિ અને સ અમ્મ સમાજની સેવા આપે છે. અને આપણા જીવનની ખરી સંપત્તિ ધન દોલત નથી પણ આપણી જીવનશૈલી અહ ધન ધન આજે હોય અને કાલે ના હોય પણ સારા સંસ્કાર સારાં વિચાર અને સારું ચરિત્ર હંમેશા આપણે સાસ સાથે રહે છે એ વિદ્યાર્થી તરીકે આપણી જીવનશૈલી નિયમિત અભ્યાસ સમય પાલન શિક્ષકો આદર માતા પિતા જ્ઞાન પાલન અને સતત જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવી જ જોઇએ. એક નાગરિક તરીકા આ તરીકે દેશનું નિયમો પાલન કરવું પર્યાવરણ સ રક્ષા સ્વચ્છતા અને સમાજ સેવા માટે તૈયાર રહેવું.
એકદમ સાચું થયું બેન. જીવનમાં અનેક કઠિન પરિસ્થિતિ આવશે ક્યારેક અસફળતા મલશે તો ક્યારેક નિરાશા પણ મલશે. પણ જેની જીવનશૈલી સકારાત્મક હોય તે ભગવાન પર વિશ્વાસ રાખે. મહેનત કરે અને ક્યારે હાર ના માને તે વ્યક્તિ એક દિવસ જરૂર સફલ બને છે. મિલ અહ મેં આપણે એ એવી જીવનશૈલી બનવાની જોઈએ જે આપણા પરિવર્તન ગર્વ ગર્વ રાખીએ જેલુ પર તમાશે વા તા તમારી સાથે વાત કરીને ખુબ સારું લાગુ ચલો ફરી વાત કરીશ આ ઓર મારે ઘરે ખામણ તો આપ આવજો. જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ.